કેમ છો હું પણ બસ મજામાં છું બા કી બધું કેવું ચાલે છે
બસ ચાલ્યા કરે. હવે. ખર્ચાઓ કાઢવાના ભારી પડી ગયા. છે હવે
સાચો સાચું કીધું આજકાલ તો મોંઘવારી બઉ વધી ગઈ. છે મને મને તો ઘરનું બજેટ સંભાળવું એ પણ મુશ્કેલ લાગે છે.
હા બરાબર તો શું લાવ્યા અને શું નહી લાવી એવું થાય હવે
હા એ તો જ ને પેલા જે વસ્તુ ઓછી કિંમતે મળતી હતી એ હવે એટલી મોંઘી થઈ ગઈ છે કે પૂછો જ નહી શાકભાજી લેવ દૂધ લેવ આપડું પરિણામ સામાન લેવો બધ ધણા ભાવ વધી ગયા
હા મોંઘવારી તો વાત વાત માં મોંઘવારી વધી વધ ગઈ છે છેલ્લા તો કેટલા ટાઈમથી બધી વસ્તુઓમાં ભાવ વધી ગયા છે પેટ્રોલ ડીઝલ દવા ગમે તે શોપિંગ કરવા જાવ કપડા બધી વસ્તુઓમાં ભાવ વધી ગયા છે હવે તો
એ એકદમ સાચી વાત છે મતલબ એવું થાય છે કે મતલબ એવું થાય છે કે મહિનો શરૂ થાય ત્યારે બજેટ બનાવીએ આપડે પણ મહિનો પૂરો થતા ત્યા બધું ખર્ચ થ જાય કઈ ખબર પણ નહી પડે કઈ ઉપપ નથી પછી તો
તો બરાબર હ કઈ બી લસ લેવા જોઈએ તો કેટલું વિચાર કરવા પડે કે શું લઈએ અને શું નહી લઈએ અ બધી વસ્તુ અનાજ કિરાણામાં પણ આટલું બધી ભાવ વધી ગયા છે દાળો ના ભાવ વધી ગયા છે તેલના પણ આટલા બધા બધા ભાવ વધી ગયા છે.
હમ એકદમ સાચું કીધું. પેલા જે આપણું કરિયાણું પાંચ છ હજારમાં આવતું હતું હવે આઠ થી નવ હજાર રૂપિયામાં આવે છે બોલો એટલું બધું વધી ગયું છે
હા. તે તો
અને તમે કીધું પે પેટ્રોલ ડીઝલ વધી ગયા તો એ પણ જો ને પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધવાથી પણ જો ને દરેક વસ્તુ પર કેટલો અસર પડી ગયો છે આપડા ટ્રાન્સપોર્ટ ન ખર્ચો પણ કેટલો વધી ગયો છે માલ ના ભાવ પણ વધી ગયા છે.
હા એ તો બરાબર. બોલો.
અને મોટી વાત તો એઈ છે કે આપડા છોકરાઓનો ભણતરનો ખર્ચો કેટલો વધી ગયો છે તમે જોઓ ને ફીસ તો છે જ મોંઘી એના ઉપરાંત પુસ્તકો છે યુનિફોર્મ છે
હા બ બધાના ભાવ વધી ગયા છે. હવે તો હવે પેલા છોકરાઓ આટ કેટલા આટલામાં જ ભણી લેતા હતા, પચીસ હજારમાં વીસ પચીસ હજારમાં હવે તો લાખ લાખ રૂપિયાની ફીસ થઈ ગઈ છે, બુક બ ચોપ બુક્સ પણ આટલી બધી મોંઘી આવે છે, હવે તો ને સ્કૂલમાં પણ હવે વાત વાત ના ખર્ચા હા કઈ બી પ્રોજેક્ટ બનાવવાનું હોય તો તેના માટે પણ આટલો ખર્ચો
હમ્મ વાત તો તમારી સાથેચ સ્કૂલની ફીસ તો મોંઘી છે, એના ઉપરાંત એસ્ટ્રા આપણી પાસે કેટલા બધા એ લોકો ચાર્જ લઈ લે છે, અને એમાં મે પ્લસ પ્રોજેક્ટ બનાવાના પ્રોજેક્ટ તો કઈ કામ ના હોતા નથી પણ છતાં એ બધા પ્રોજેક્ટમાં કે
પાછળ હા તેના પાછળ કેટલો બધો ખર્ચો થઈ જાય છે
હમ્મ એટલે તો હું છે ને હવે દરેક ખર્ચૂપ બનાવી દીધી છું, ને એના અંદર લખું છું ત્યાં કેટલા રૂપિયા ખર્ચા થયા એ બધું લખીને બજેટ સંભાળવાની મતલબ હું ટ્રાય કરું છું.
હમ્મ એ તો બરાબર તમે આ બરાબર કરતા છો તો આપણને પણ ખબર પડે કે આપણે મતલબ હવે કેટલી બચત થાય છે, કેટલો આપણો ખર્ચો થાય છે, તો એ ત આપણ ને ઘર સંસાર ચલાવવાનું પણ ખબર પડે એમ
ખબર પડે સાચું કીધું છે અને બિનજરૂરી ખર્ચ તો જેટલો ઓછો કરીએ એટલું હું પ્રયત્ન કરું છું, પણ બહારનું ખાવાનું પણ ઓછું કરી દીધું છે, અને ઘરમાં બનાવેલા ખોરાક નો જ મતલબ લોકો વધારે ખાઈએ છીએ પણ જો આપડે જે ઘરગ્રસ્તી લઈને બેઠા છેએ એટલે કઈક ના કઈકથી એસ્ટ્રા ખર્ચો તો આપણી પાસે આવી જ જાય છે,
હા એ તો છે, જ આપડણે જોઈ મતલબ હવે આજે આની કરીએ આજે આખ આપણે આ વસ્તુ નહી લાવીએ આ વસ્તુ નની લાવીએ પણ એવી મતલબ એ જરૂરત પડી જાય કે આપણે લાવવા જ પડે પછી
હા હા સાચું કીધું નગર છતાં એમાં આપણે કટોકટી કરી લેએ તો કઈ બિનજરૂરી કામ ઉભું થઈ જાય કેમ આપડા બધેલા પૈસા જાય અને જો આટલે છેને દરેક ખનુંું હાલ એલે છેને હા હા એટલે છે એને બચત કરવી પણ છે ને આજના સમયમાં ખુબ જ જરૂરી બની ગઈ છે, કારણ કે, ક્યાં ત્યાં જરૂરત ઉભી થઈ જાય ને આપણે નહીિ કહી શકીએ.
હા હવે તો વાત વાતમાં ખર્ચા જ ખર્ચા જ હોય છે, હોસ્પિટલો જાય તો ત્યાં મેડિકલ નો ખર્ચો થઈ જાય દવાઓ લાવીએ તો આ ખર્ચો થઈ જાય તો વાત વાત ના ખર્ચા એમાં કંઈ બી ઘર નો મતલબ હાં તો પછી
અને અ તમે જોયું છે કે અ સર કારે પણ તો જોવો ને આ હવે દર વર્ષે બજેટ જાહેર કરી દીધો છે લોકો પણ આશા રાખે છે કે અ ટેક્સમાં રાહત મળે પણ આ મોંઘવારી પર ક્યાં નિયંત્રણ છે
હા, એ તો બરાબર મોંઘવારી એટલે મતલબ આમ વસ્તુઓ અને સેવાઓના ભાવમાં સતત મતલબ આમ વધારો જ થતો જાય છે, ઘટાડો તો થતો જ નથી.
એકદમ સાચી વાત છે, જો ને આ જો કે હમ્મ, બોલો.
મોંઘવારીમાં તો મતલબ એટલો બધલો આમ મતલબ એવું બધા પર અસર પડે છે કે ઘરનું બજેટનું આમમમ કંઈ બી આમ કરવું હોય, તો ભારી પડી જાય છે. ને ઘર પરિવારોની આમ જરૂરિયાતો પણ અ પૂરી પડાતી નથી, આટલી બધી મોંઘવારીમાં
હમ્મ, હમ્મ, આમાં છે ને મોટો અસર છે ને આ ખેડૂતોને થા થાય છે. ખેડૂતો માટે પન છે ને યોગ્ય બજેટ ખુબ જ જ રૂરી છે, એ લોકોને જે ખાતર હોય છે, બીજ હોય છે અને જે સિંચાઈનો ખર્ચ વધે છે ને એમાં ખેતી કરવી એમને ખુબ જ મુશ્કેલી પડી જાય છે, એટલે બજેટમાં છે ને ખેતી અને શિક્ષણ આ આરોગ્ય અને રોજગાર માટે છે ને યોજનાઓ મતલબ લોકો માટે ફાયદાકારક છે.
એ તો અવે સરકારે છે ને મોંઘવારી માટે નિયંત્રણ આમ ઈતે ભ અ પગલા લેવા જોઈએ તો શું તેમાં ખેડૂતોને બી મ થોડી રાહત મળે. ને ગરીબ વર્ગને મધ મધ્યમ વર્ગને એ લોકોને પણ અ સહાય મળે એમ તો એ સરકારે યોગ્ય પગલા લેવા જોઈએ.
આ વાત તમે એકદમ સાચી કીધી કે જે આપડા જેવા જે મિડલ ક્લાસના લોક છે જેમ કે મધ્ય વર્ગના લોક છે એના પર સૌથી અસર થાય છે, મતલબ આ બ જેટલી જ અ હોય છે પણ ખર્ચ સતત વધતા જ રેય છે આપડા
હમ્મ. જે લોકો અવે અમીર પરિવારો હોય છે, તો તે લોકોને કંઈ ફરક નથી પડતો, પણ જે બા બિચારા ગરીબ લોકો હોય તો એ લોકો બી બધા ક્યાં જાવાના મસ્ત તૂરો હોય મ કામવાળા હોય તો એ લોકો પોતાની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરે આટલી મોંઘવા
એક એકદમ સાચું કીધું અને જો વીજળી અને પાણીનો બગાડ પણ આપડે નઈ કરવો જો જોઈએ, જેથી ખર્ચમાં થોડોક તો આપડી બચત થાય અને અમારે ત્યાં તો છે ને બાળ ને પણ અમે લોકો સમજાવી દીધું છે કે પૈસાની કિંમત સમજવી જોઈએ અને બચત ની આદત છે ને બાળપણથી જ એ લોકોને અમે લોકો ટ્રાય કરીએ છીએ કે એ લોકો પાડે.
હા એ તો છે જ બરાબર. કીધું તમે તો ને અમે હવે તો આજકાલ ના આ વિશ્વ આ વિશ્વ યુદ્ધ થતું. છે હમણાં આ બહાર ના દેશોમાં આટલા યુદ્ધ થત થતું છે તો તેના કારણે અહિયાયા અ કેટલો દુનિયામાં કેટલી મોંઘવારી વધી ગઈ છે બધાના ભાવ વધી ગયા. તેલ ના ભાવને પેટ્રોલ ના પેટ્રોલ માટે તો બધા ગ પાડ આઠ કેટલા પડાપડી કરે છે ને કે મતલબ હમમ
હા એ વાત તમારી સાચી છે. હા એ યુદ્ધ ના કારણે જ જોને આપણા શહેર આપણા જે કન્ટ્રીમાં છે એમાં પ્રભાવ પડ્યો છે. બધી જગયા મોંઘવારી વધી ગઈ છે. મમ્મી ટ્રાન્સપોર્ટ નો પણ ખર્ચો કેટલો વધી ગયો છે. બધી જતા પર આવું થતું છે. અને આવું છે મોંઘવારી તો છે ને અ સંપૂર્ મતલબ એકદમ પરમનન્ટ તો અટકાવી મુશ્કેલ જ છે એમ પણ છે ને આપડે યોગ આ યોજનાઓ અને બજેટ દ્વારા તેની અસર ઓછી કરી શકીએ છે.
ને આ વિશ્વયુદ્ધ થતું છે તેને કારણે તો આ મોટા મોટી સિટીઓમાં તો બધ બધા પોતા પોત પોતાના જે મજદૂરો હોય કામ વાળા હોય તે લોકો તો હવે પોતાના ઘરે જવા માટે મજબૂર બની ગયા છે કેમ કે તેમના ખર્ચ ખર્ચા ઓ પણ પડવામાં આવતા નથી.
એકદમ સાચી વાત કીધી. તમે આ આની અસર ખાસ કરીને નાના જે મજદૂર લોક છે જે એ લોકો પર વધારે અસર પડી છે. એટલે છે ને આવું છે કે ફક્ત કમાવું પૂરતું નથી પણ સમજદારી થી ખર્ચ કરવો એ પણ એટલો જ મહત્વ છે.
હમમ હવે આજના ટાઈમમાં તો એવું થઈ ગયું છે કે જરૂરત હોય તે એટલા જ આપડે ખર્ચા કરવા જોઈએ. બિનજરૂરી આપ આપણે હવે ખર્ચા નહી કરવા
હમ્મ એકદમ બરાબર કયો એકદમ બરાબર જો એવું છે કે આવક અને ખર્ચ અને શું કે બચત વચ્ચે છે ને સંતુલન જાળવવું એ સારા બજેટની ઓળખાણ છે, એ બીન જરૂરી ખ અ તો કશે હો ઓનલાન એવ સાર ડિસ્કાઉન્ટ છે, અને આપડે એ ખરીદી લઈએ છી શું કામ છે, આ જરૂરત નથી તો નહી ખરીવું
તો એને કારણે પેલા દુકાનદારોને કેટલી પ્રોબ્લેમ થાય છે એટલે આવી રીતે ઓનલાઈન આટલું બધું વધી ગયું છે, શોપ પિન નું તો બિચારા દુકાન વાળા ને લોકોને દુકાનદારો ને કેટલી તકલીફ પડે છે, ઓનલાઈનને કારણે દુખ હ તો વાળા લોકોને પણ એમ થઈ છે, કે મતલબ આ ઓનલાઈનને કારણે એ લોકો ના પણ ધંધા આમ સ્ટોપ થઈ ગયા.
હમ્મ સાચું કીધું અને જો આખરે તો હું તો છે, ને એક જ વાત કહીશ તમને કે પૈસા બચાવવાની સાથે છે, ને જીવનમાં સંતોષ અને સમજદારી પણ ખુબ જ જરૂરી છે જો આપણે યોગ્ય બજેટ અને સમજદારી પૂર્વક ના ખર્ચ આપણે આ મોંઘવારીથી થોડું ઘણું આપણે જીવન જીવી શકીએ છીએ
તો બરાબર કીધું તમે જો આપણે આપણા પરિવાર નો રક્ષા કર હોય પરિવારની તો આપણે પોતાની જરૂરિયાતો મુજબ જ ખર્ચા કરવા જોઈએ આમ
હમ્મ ચાલો તો તમે પણ આ વાત ન ધ્યાન રાખજો અને હું પણ રાખું છું, હવે બજેટ લિસ્ટ બનાવ છો એટલે તમે પણ થોડુંક આના પર કરજો ઠીક છે, ચાલો મળીએ પછી ચાલો આવજો.